હજી એદિના પરથી, અ તરત જ એક્શન લઈ લે છે, કારણ કે તેને ફિલ્મોમાં એક એકટર તરીકે કામ કર્યું છે, અને તે ફિલ્મો પણ સારી બનાવતો હતો. મદ મારે તો ય હીરો, પણ તે જ ફે ફેવરેટ હીરો પણ વિજય થલપતિ જ છે, કારણ કે તે ફિલ્મોમાં પણ બઉ સારું કામ કર્યું, એકટ એક્ટિંગ બઉ કરી. સાઉથ મુવી તો એની એટલી બેસ્ટ તાઉતી તે કે, મું એની સાઉથ મુવી તો બઉ જોતો હતો, જેમ કે ફૂડબોલ વિષય પર તેની મૂવી બનાઈ હતી. એમાં એક ડાયલોગ છે, એ બઉ ડાયલોગ ફેમસ છે કે, હમ વો પ્લેયરે, સર. ભલે ઈ ગેમ ના આતા હો, લેકિન મેદાનમે ઉતરા ના તો ખલબલી મજા દેગા. તો વો ડાયલોગ ભી બોવ પ્રોપ્યુલર હો ગયા. અરે, જારે તે સીએ બન્યો, તારે તેને એક ડાયલોગ માર્યો તો કે, વન ઓફ ધ વન લી વન લાયન, તો એ આયન. નો ડાયલોગ પણ બઉ ફેમસ થયો હતો, સર.
હા, સર, તમે એવી પણ શબ્દ નઈ બોલી શકો. સર, મારું કેવું એટલું છે કે જો લોકો કરે છે, જે પણ, અ ઉભા રે છે, તે આપના દેવા જ વોટ કરતા હોય છે. આપડે જે આપડે જે લાઈ છીએ. પણ મેં એવું પણ સાંભળ્યું, સર, કે જયારે પણ વોટિંગ થતું હોય છે, ત્યારે, સર, એ ઘણો પણ ઘોટાળો થતો જોવા મળે સર. અમે પણ વોટિંગ માટે, સર, દોડેલા છે, હવે, સર મેરી તો ઉમર હો ગઈ હૈ, સર. મેં તો, સર, વોટ કરવા માટે. જવાનો છું, સર, અને વોટિંગ કરવાનું છું, સર. ભાળવું છે કે, મારા હું જે વોટાલું સર. પાર્ટી જીતે છે કે નહીં જીતતી, અને, સર આપણું મતદાન છે, તો, સર, આપણે મતદાન જરૂર કરવું જોઈએ, જો આપણી ઉંમર થઈ ગયું હોય, તો શરૂવું. અમ કરવું જોઈ. જે લોકો વોટ નહીં કરતા, સર, એને પણ આપે સમજાવા જોઈએ. કે, ભાઈ, તમે વોટ કરો. તમારા વોટ ના કારણે કોઈ પણ માણસ જીતી શકે છે, અને એ તમારે ખુબ જ કિંમતી છે. પણ, સર, મે ઘણી વાર એવું જોયું છે કે, સર અ લોકો વટ ને પૈસા માં ખરીદી ખરીદી લે છે. અને લોકો પૈસા પણ લેતા છે. ઘણી વાર એ જોયું છે, એક એક વર્ડના છ હજાર છ એટલે દસ-દસ લોકો ને હાલતા હોય છે, અને, સર. કછમુ ખવરાતા હોય છે, કે તમારે અમને વોટ ટાલવાનું છે. ન, સર. જી જમકેશ્વર આપડે જયારે ગમો મિટિંગ થાય છે, તો સરપંચ વિશે, સરપંચની મિટિંગ વિશે એ ચૂંટણી થાય છે, સરપંચ છે. સર, આપને શું કેવું
હા, તો જયારે પાંચ વર્ષે સરપંચ બદલે છે ગામનો, તો એ લોકો કોઈ એવું કરે કે, જ્યારે ચૂંટણી હોય, ત્યારે તે લોકો બહુ એવું, અ ખરાબ કામ કરે છે જેમ કે તે લોકો અ આપડા ગ ખય ખેડૂત લોકો જે સ તો તે લોકોને પણ તે લોકો શરાબ વેચે છે જ્યારે પ્રચાર ચાલુ હોય ત્યારે તે લોકો શરાબ વેચે છે બધું અને ઘણું બધું શરાબ વેચે છે જેમકે પૈસા પણ આપે છે કે એક ના તમને આટલા રૂપિયા આપશુ. અને ખ બદલો ઓય. કિસાન પણ એવો હોય છે કે તે અ સો દોઢસો રૂપિયામાં તે ખુદ વેચાઈ જાય છે. તેનું મત તાપી જશે અને તો આપડે એવું કરવું જોઈએ નય કારણ કે હાલ અમારા સ્કૂલમાં પણ હમણાં બે દિવસ પહેલા ચૂંટણી થઈ હતી. સેમ એવી જ ટાઈપની ચુંડણી રાખી હતી જેમ કે આ પ સરપંચમાં હોય છે બધી એવી સ્ટાઈલમાં ચૂંટણી હતી જેમ કે અમારે મતદાન કરવાનું હતું તો અમે પણ અમારું કીમતી મતદાન આપ્યું હતું જેમ કે અ બધા લોકોને અ ઉભા રહ્યા હતા જીએસ માં ઉભા હતા, પ્રાર્થના મંત્રી માં ઉભા હતા, સફાઈ મંત્રી થી માં ઊભા વગેરે વગેરે અધર એક્ટિવિટીમાં બધા લોકો ઉભા રહ્યા હતા તો મેં મારું બધું બધા લોકોને મારું કિંમતી મતદાન આપીને અ જેટલા ને મેં વોટ આપ્યું એમાં ફોકા લોકો સાલા જીતી ગયા અને મારા ઠાકોરો એક કે બે જ ઠકોરો રહ્યા છે ફોખા ઘણા જીત્યા છે કારણ કે આ ફોકા બો વધી ગયા છે આપડા ઠાકોર સમાજે હાલ પડતું મેંકયું છે ભૂલી નઈ ગયા પણ આપડો સમય આવશે. અમારી સ્કૂલમાં હાલને પે તો એવી એકતા કરવી છે કે બધામાં ઠાકોર જ આવે ઓનલી વન લાયન એમ કે ઠાકોર વન લાયન છે. ભલે ફોકા લોકોને ક્યાં પણ આવા દેવા નથી તો સર તમાર શું કેવું કે ફોકા લોકો ને આવા દેવા જોઈએ. કે નય આવા જોઈએ જોઈએ કારણ કે આપણું ઠાકોર સમાજ એ બો વિશાળ સમાજ છે.
હા ત્યારે ઠાકોરો નું વટે સર ગણા ઠાકોર હોવાના કારણ અવર્ડ ઘણું છે સર વાત એવી છે કે સર ઠાકોર ધારે તો જેને ધારે ને લાવે સર આપડે ઠાકોર પણ લાવી શકે છીએ પણ કોને હોય એવું થાય છે કે આપડા આપડી સમાજમાં સર ઘણા એવા લોકો છે જે એકબીજાની અંદર સર વિરોધ થઈ ગયો છે જેના કારણે એકબીજા ને ફાડવાના પ્રયત્ન કરતા હોય છે ધાંગલા પડી જાય એના કારણે ને એકતા ના હોવાના કારણે ઘણી વાર સર આપનો માણસ છોડી જતો હોય છે. હમમ અને સારું એવું સર ઘણા પણ એવા લોકો છે અંદર જે ગદ્દારી પણ કરતા હોય છે સાથે રહે છે. સાથે ફરતા હોય છે ને પછી સર . નય હલતા ને ઘણા બધા ને સારુ ખુબ જ નુકસાન થતું હોય છે. અને મિસ્ટેક્ ના થાય છે એના માટે હું બધાને કસમ ખવરાવવી પડે જેના કારણે એ લોકો દગો ના કરે. ને જે સર કોઈ દગો કરે તો તેને કરવામાં આવે જેના કારણે દગો ના કરી શકે. અને સર ઘણી વાર તમે જોવો છો કે વિશાળમાં મોટા મોટા શહેર લોકો આવતા હોય છે અને વૃક્ષા રોપણ કરતા હોય છે અને ફોટો પડાવતા હોય પણ સર હકીકત તો એ જ છે કે તે પણ તે વૃક્ષો વાવે છે તે બધા જ જે વિદ્યાર્થી, જે છોકરાઓ છે એ જ વાવતા હોય છે અને તે ફોટો પાડીને પોતાનું લઈ નામ રોશન કરતા હોય છે સર.
હા સર જરૂર હતું. હાલ તો એવુંજ ચાલે છે. હાલ હું એવું કહેવા માગુ છુ કે આપણે હતું જયારે કામ બામ પટાવી રહેે તો જલ્દી ઘરે આવી જાય જે અને કો મોબાઈલ તારો થોડો ચાર્જ કરી દે છે કારણ કે- કે આજે મારે આમાં હજ પાંચ ટાક થયા છે. તો મારે- ઓમાં ત્રીસે ત્રીસ કમ્પ્લીટ કરવા છે અને તારા પણ ટાસ કમ્પ્લીટ થાય. મ અલગ અલગ નંબર ઉપર ટ્પ્ટ કરવાના છે. એટલા માટે. ઘરે આવીને તારો મોબાઈલ ફૂલ ચાર્જ કરી દે છે અને. પછી આપણે લોકો ટાક કમ્પ્લીટ કરીશું અને મારે હજી તો પાંચ. પાંચ વાગે ગયા છે એટલે મારે ઘરે ઢોરા દોવાનો ટાઈમ થઈ ગયો છે જેમ કે મારો પાડો છે. પુરિયો પાડો એ મને સાાઈઠ લીટર દૂધ કાઢે છે અને મારો. પાડો છે એ દસ લીટર દૂધ કાઢે છે અને મારો. કચુંબર પાડો છે એ દસ લીટર દૂધ કાઢે છે એટલા માટે મારે દઉ. કારણ કે મારો ભગરો પાડો પગ ઉલાડે છે અને ભગરો પાડો. થોડું લેટ થઈ જાય તો ભઘરો પાડો દૂધ. નહી આપતો ભૂરયો પાડો તો દોવા જાય પણ ભઘરો પાડો યાર બહ. પગ મારે છે એ બધું કામ કરે છે. અને ભેસોમાં તો હું પશુપાલન કરું છું એટલા માટે મારા પાસે ભેસોમાં તો. અ ભૂરી ભેજ છે ભગરી ભેજ છે. અને લશકાડી ભેજ. છે અને કોમોટો જે ભેસ છે અને એવી ભેસો બહ મારી પાસે છે. જેમ કે મ જોની બેસ છે મિયા બેચ છે અને શૈલેષ- બ્રધર જઈ રહ્યા છે વાાઈટમાં તો તે લોકો મને કહી રહ્યા છે. પૂડ વગાડ કે તું. કોલ કમ્પ્લીટ કરી રહ્યો છે મેં કીધું હા હું કોલ કમ્પ્લીટ કરી રહ્યો છું. તો એ એ હવે ઘરે આવી ગયો છે તો એ પણ મને હવે કોલ કરવા માગશે પણ હું હાલ તારી સાથે વાત. છું એટલે એની સાથે વાત નહી કરું કારણ કે તું પણ મારી બઉ હેલ્પ કરે છે અને હું પણ તારી હેલ્પ. કરું છું એટલા માટે હું એની સાથે હાલ વાત નહી કરું એની સાથે પછી મોડા વાત કરીશું. તો તું શું કેવું તારી પગરી પે તું કે એવી પશુપાલન કરે છે કે નહીં તારી પાસે એવી.
હા સર કરું છું સર મારે પણ. અ બેગું છે ત્રણ ભેસો છે તે હાલદવાનું ચાલુ છે પણ જે. શર્મ નેધું. -જે નિંદણ છે સર તે બધું જ જે ખાસ છે તે. ભેગું કર્યું ભેગું કરીને પછી એક મેણવીલાવસ જે- મેંદીલાવ ને અમે સર બોધીને ઘરે લઈ જઈ અને ઢોરીને નાખીશ, સર પછી મારે ખોણ બનાવવું પડે છે, જે ખોંણ છે, ને સર- ગણપતિસની મલવું પડે છે, કે શું બસ તો ખોણ ખાઈ રે ને પછી મારે તેને ધોવી પડે છે, અને સારું એવી પણ દોવી પડે છે, સર અને હ, અને સારી એવી- દૂધ પણ કાઢે છે દોહી હું દોવા બેઠું છું દોહી- જે પણ દૂધ આવે છે સરથી દૂધ એક બરણી માં લઈ અને ભરવા માટે- બાઈકમાં બાઈક ચાલુ કરું છું બાઈકમાં બને બગાડી દ આ માટે ગમમાં જઉં છું અને, તે દૂધચર ડેરીમાં લાઈન માં થવું પડે છે, મારે ને લાઈનમાં- થઠઈ ને - ભરાવું પડતું હોય છે સર અને એ દૂધ ભરાવીને- ત તે દૂર ભરાય ને મારે, ઘણા બધા લોકોને લાઈનમાં થઈને પછી મારો નંબર આવે છે, અને પછી- હું દૂધ ભરાવું છું અને તે દૂધ સર હમ્મ તે સર દૂધ ભરાયને જેમાં ચિઠી આવે છે તેમાં પૈસા મળે છે. જયારે પને દસ- પરા સર પગાર આવે છે, અને પગારથી સર બહુ- હ બધું ઘરનું કામ પણ કરતો હોયત સર,
હા સર તો મારે પણ હું પણ દૂધ ભરાવું છું તો મારે- ટંકર લઈને દૂધ ભરાવા જવું પડે છે, કારણ કે મારે ભગરો પ બહુ વધુ દૂધ કાઢે છે, પૂરયો પાડો પણ વધુ દૂધ કાપે છે, કારણ કે એ બનીના પાડા છે અને એ બનીના પાડાની હાલ મા ગયે વધારે છે કારણ કે મારે એક ટંકર તો ભરાઈ જ જાય ઓબલેશી કારણ કે એટલું બધું દૂધ હોય છે, કારણ કે મારા ભગરા ભેસ ના પાંજો અસર છે તો પાંજો અસરમાં દૂધ તો કેટલું વધુ માત્રામાં આવતું હોય એ માટે એ બધું મારે કરવું પડે છે, અને ખોણ માં તો સર તમે તો ખોણમાં દાણ મકતા હશો મારે તો યાર, બાજરો બાફો પડે છે, કારણ કે બાજરો નામ એવું તો ભઘરો ક દોવા નહ દેતો ને પુરે ફાડો પગ ઉલાડે છે એ માટે મારે બાજરો બાફવો પડે છે બાજરામાં મારે મકાઈ નાખવી પડે છે, મકાઈ પ્લસ દાણ પણ નાખવું પડે છે, અને દાણ પ્લસ મારે બધું તમે જે દોરા છો ને હાલ મગફળીમાં એ પણ થોડું મિક્સ કરી દઉં છું અને થોડી બહ મસાલા નાખી દઉં છું જેમ કે કેલ્શિયમ છે એવા કેલ્શિયમ આવે છે, જેના ગળ નાખવું એવા થોડા બહત નાખવું જેનાથી ભગરો પાડો દૂધ વધુ કાઢે છે, કારણ કે એ બધું નાખ વાદી તોમાં દૂધ ની ક્વોલિટી વધી જાય છે, અને ભઘરા ભઘરા પાડાનું દૂધ તો મારે બહુ વખણાય છે, ડેરીમાં એક લીટર ના મારે બસો થી ત્રણસો રૂપિયા આવે છે, ભગરાપાડાના તો સર તમારે ભેંસનાએક લીટર ના કેટલા પૈસા આવે છે, અને તમારે કેટલું લીટર દૂધ થાય છે ને તમે, દૂધ ભરાવા તમારે ઘરથી કેટલું દૂર કેટલી દૂર ડેરી છે,
હ સર ઘરથી ત્રણ કિલોમીટર કિશનભાઈ ત્રણ કિલોમીટર ડેરી દૂ સિટી છે અને, તેયા દૂધમાંભરાવા જાઉં છું અને ઘણો બધો એવો સારો પગાર મળી રહ્યો છે સર અને સારી આવક પણ મળી રહી છે સર, અને મારે તો એટલું કેવું છે, સર કે તમે દૂધ ભરાવો તો ઘણી વાર એવું જ થાય જે ગાય હોય છે જેનું દૂધ ખૂબ જ પાતળું હોય છે, અને તારે પણ દૂધ ભરાવા તે જવાથી તો સર, ડેરી વાળા ઘણી વાર દૂધ લેતા હોતા નહીં અને તે દૂધ ઘણી વાર અમારે પાછું લઈને આ પડે છે જેના કારણે ઘણું બધું નુકસાન સર આપડે થતું જોવા મળે છે સર એના માટે આપણે કરવું જોયે કે સર હમ્મ જે પણ આપે દૂધ ભરાવે છે તો જો તમારે સર જે ભેંશ નુ દૂધ છે તે એક લોટો ભરીને એક લીટર જેટલું તમે જો મિક્સ કરી જાાવ છો ગાય ભેગું તોરે ફેર સારા આવશે અને સારા એવા પૈસા પણ મળશે સર કેમ કે તારે પણ મો સર એક વાર દૂધ ભરવા ગયો હતો તો ગાયનું દૂધ લોકો ત્યાંના
સરું તને તનેું તને ટ્રીક આપું ત મે ટ્રીક આપું
અ
હું તને ટ્રીક આપું કે તારે જય્યારે તું દૂધ ભરાવા જ ને તારે તારે મિક્સચર કર હશે ને તો તારે મિક્ચર માં થોડું તેલ લેવાનું ડબ્બામાં અને પછી તારે દૂધ દૂધમાં મિક્સ કરી દેવાનું તુએ મિક્ચરમાં ડબ્બામાં દૂધ લઈને એ થોડું તેલ નાખીને મિક્સ કરશે ને તો તારે એક ફેટ આવતું હશે એની જગ્યાએ ત્રણ કે ચાર ફેટ આવશે અને પચાસ રૂપિયાનું દૂધ થાતું હશે તો સો રૂપિયાનું દૂધ થાશે કારણ કે દૂધમાં એ વધુ પ્રમાણમાં જોવા મળે છે જેનાથી દૂધ ની ક્વોલિટી વધી જાય છે અને મીચરમાં તો મિક્સ કરશે ને એટલે દૂધ પણ ક્લીન થઈ જશે ખબર પણ નઈ પડે તો આવા તારે અનેક પ્રકારના પ્રોજેક્ટ જોતા હોય તો ત મને કહી શકે છે કારણ કે મને એમાં બઉ માહિતી છે અને તું કોલ સબમિટ કરી દે અને હું તરત જ તેને બેક કોલ કરું છું ઓકે.